હાલો.
હલો હા મિત્ર બોલો.
હા મિત્ર શું કરી રહ્યા છો?
બેસેલા છે.
હા હા હમણાં વેકેશન કેવું ઈન્જોય કર્યું તમે?
વેકેશન તો ઠીકઠાક
એવું તો કેસેક ફરવા ગેલા કે નહી?
ફરવા નહી ગેલા ઘરે બધું કામ બધું કરવું પડે.
બરાબર ઘરે તો થોડું કામ તો એવું બધું કરવું પડે. તો હમનાં તો કોલેજ ચાલુ હશે ને?
હા ચાલુ છે.
બરાબર. તો આમ તો હમણા તમે કોલેજ હો જતા હશો પણ અમને તો તમને ખબર જ કે વરસાદ બહુ આવે તો અમુક અમુક દિવસે રજા ઓ રેય ને
એવું જ છે હાલમાં એવી સિચ્યુએશન ચાલતી છે બધાની
બરાબર તમે જમી લીધું કે બાકી?
બાકી છે હવે થોડી વારમાં જમવા જઈએ.
બરાબર તો હમણાં તમારા પાસે થોડો ઘનો સમય છે?
હા છે ને બોલો ને
તો આપણેે એક વિષય ઉપર થોડી ઘણી ચર્ચા કરીએ. તો કેવુંક એમ આપડે એમ એમાં ચર્ચા કરીએ તો આપનું જે જ્ઞાન છે એ હો એમ વધે તો શું તમે એમાં તમ મને થોડી ઘણી માહિતી આપશો.
હા આપી શકું છું.
હા હા. તો જે ગામ અને શહેરના જે જીવન વચ્ચે આમ શું આપણે તુલના કરીએ તો એ કઈ રીતના જીવન અલગ પડે? તો એના વિશે તમે થોડી ઘણી મને માહિતી આપશો મિત્ર.
હા આપી શકુ છું.
હા તો જણાવોને.
હલો અવાજ નથી આવતો હા હમણાં આવતો છે.
હા તો સાંભળો. ગામ અને શહેરની તુલના વચ્ચે તેને હલો મારો અવાજ આવે છે?
હાલો હા અમણાં આવતો છે મિત્ર.
આપડે જાણીએ તો ભારત એ ગામડાનું દેશ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ દેશ ની મોટી ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. જયારે વિકાસ અને રોજગારીની તકોને કારણે લોકો શહેરમાં વસવાટ કરવા લાગ્યા છે. ગામ અને શહેર બંનેનું જીવન અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે. જેમ કે ગામમાં કુદરતી વાતાવરણ અને શાંતિ ને સરળ જીવન જોવા મળે છે. જયારે શહેરમાં આધુનિક જીવન જોવા મળે છે. જો કે રોજગારીના રોજગારી અને ઝડપી ઝડપી જીવનશૈલી જોવા મળે છે જેમાં લોકો કા મૂકી કરીને ખુબ જ એમાં ઘણા બધા ગેરફાયદાઓ પણ જોવા મળે છે. ગામનું જીવન એ સરળ સરળ જીવન છે અને શાંત કુદરતી નજીક નજીક હોય કુદરતી સોર જેવા પણ જોવા મળે છે. ગામમાં હરિયાળી ખેતરો, વૃક્ષો, નદીઓ અને ખુલ્લી હવા જોવા મળે છે. મોટા ભાગમાં લોકો ખેતી, પશુપાલન અને નાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણે જાણીએ છે કે, ગામના લોકો એકબીજાને ઓળખતા હોય છે. સુખ દુઃખ સાથે રહે, રહે છે. મહેમાન ગતિ પ્રેમ અને ભાઈ ચારો ગામની વિશેષતાઓને ઓળખે છે. ગામના અનુ અનેના ફાયદાઓ પણ ઘણા બધા છે. શુદ્ધ પ્રદૂષણ મુક્ત હવા કુદરતી શાંતિપૂર્ણક વાતાવરણ લોકો વચ્ચે પ્રેમ સહકાર અને એકતા સાચું પૌષ્ટિક ખોરાક જીવન ખર્ચ ઓછા હોય છે.
તો
બધા ફાયદાઓ આપણને અહિયાં જોવા મળે છે. ગામમાં જીવનની મુશ્કેલી પણ તેવી જ વધારે પડતી છે. શિક્ષણ સુવિધાઓ મોટી હોસ્પિટલને અછત જોવા મળે છે. રોજગારી પણ ખુબ જ અછત જોવા મળે છે. જાહેર પરિવહનની મર્યાદિત સુવિધાઓ મળે છે. ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓનું પણ ખુબ જ ઓછો જોવા મળે છે. કેટલીક જગ્યાએ પાણી અને વીજળીની સમસ્યા પણ જોવા મળે છે. તેવીજ રીતે જીવન ઝડપી શહેરમાં મોટી કંપનીઓ, ઉદ્યોગો, સરકારી કચેરીઓ શાળા, કોલેજો અને લોકોના વિવિધ ક્ષેત્રનો શહેરના જીવનના ફાયદા શિક્ષણની ઉત્તમ સુવિધા મોટી મોટી હોસ્પિટલો, રોજગારીની વધુ તક સારું પરિવહન અને રસ્તાઓ ઇન્ટરનેટ, બેંકિંગ અને ડિજિટલ સુવિધાઓ જોવા મળે છે. એવીજ રીતે શહેરમાં કેટલી મુશ્કેલીઓ પણ જોવા મળે છે. હવા અને અવાજનું પ્રદુષણ ટ્રાફિક ભારે હોય છે. ખુબ જ વધારે હોય છે. વ્યસ્ત જીવન ધરાય તણાવ અને માનસિક જોવા મળે છે અને ઘણી બધી બીમારીઓ તમે પણ થોડું ઘણું જણાવી શકો છો?
હા, મિત્ર. તમે કહ્યું એમ આપડે જોવા જઈએ તો, એમ જે ગામડા ગ જે જીવન છે એને શહેરનું એમ જીવન છે તો એમ અલગ જ પડી જતું હોય છે. તો હું જો કહું, તો જે ગામ અને શહેર બંને માનવ જીવનના મહત્વપૂર્ણ ભાગ છે. ને ગામમાં કુદરતી વાતાવરણ શાંતિ અને સરળ જીવન જીવવા મળે છે. જ્યારે શહેરમાં આધુનિક સુવિધાઓ રોજગારી તકો અને ઝડપીથી જીવનશૈલી જોવા મળે છે. બંનેના પોતપોતાના એમ ફાયદા અને પડકારો છે. તો એમ આપણે જોવા જઈએ તો, હું જો કહું તો ગામને જે જીવનની અંદર તો એમાં સ્વચ્છ તો સ્વચ્છ હવા હરિયાળી અને શાંતિ હોવી. જયારે જે શહેરની અંદર પ્રદુષણ અને ટ્રાફિક નો અવાજ જ આપણને જોવા મળે. ને જીવનશૈલી ની વાત કરીએ તો જે ગામડાનું જીવન છે એ સરળ અને શાંત છે. જયારે શહેરની અંદર ઝડપી અને વ્યસ્ત હોતુ હોય છે. ની રોજગાર ને તો તમને ખબર જ છે કે જે ગામડાની અંદર તો મોટે ભાગે ખેતી, પશુપાલન અને નાના ધંધા જ હોય છે. જયારે શહેરોની અંદર ઉદ્યોગો, કંપનીઓ, વેપાર અને વિવિધ નોકરીઓ પણ હોતી હોય છે ને શિક્ષણ ની તમે કહ્યું એ પ્રમાણે કે જે ગામડાની અંદર મર્યાદિત શાળાઓ અને કોલેજો હોય છે. જયારે શહેરોની અંદર સરકારી શાળાઓ અને કોલેજો ને યુનિવર્સિટીઓ હોય છે કેટલી બધી. ને આરોગ્યની જો વાત કરીએ તો જે અ ગામડાની અંદર ઓછી હોસ્પિટલો અને ડોક્ટરો હોય છે. જયારે શહેરીની અંદર આધુનિક હોસ્પિટલો અને વિશેષ સારવાર આપણને આ આવપાય છે. ને એવી જ રીતે એમ પરિવહન ની જો આપડે વાત કરીએ તો બસ જેવી જે મર્યાદિત સુવિધાઓ હોય છે ગામડા ની અંદર. અને શહેરની અંદર તો તમને ખબર જ છે કે બસ, ટ્રેન, મેટ્રો ટેક્સી વગેરે એવી સુવિધા મળી શકે છે સરળતાથી. ને એમ ખર્ચની જો વાત કરીએ તો જે ગામડાનો જે ખર્ચ હોય છે એ જીવન ખર્ચ એકદમ ઓછો હોય છે જયારે જે શહેરનો જે જીવનખર્ચ હોય એ ખુબ જ વધુ હોય છે. ને સંબંધ સામાજિક સંબંધોની જે આપડે વાત કરીએ તો જે લોકો વચ્ચે એમ નજીક ના સંબંધ હોય છે એકદમ. જ્યારે લોકો જે છે એમ શહેર રમા વાત કરીએ તો લોકો વ્યસ્ત હોવાથી એ લોકો ના સંબંધો પ્રમાણમાં ઓછા હોય છે. એમ સુરક્ષાની જો વાત કરીએ તો જે સામાન્ય રીત તે જે ગામડાની એમ આપણેે વધુ શાંતિ હોય છે જ્યારે જે શહેરની અંદર ભીડ અને ગુનાખોરીનું પ્રમાણ કેટલાક વિસ્ત તારોમાં વધુ હોઈ શકે છે. હું જો તમને કહું તો જે ગામડાના અમુક ફાયદાઓ હશે કારણ કે ત્યાં શુદ્ધ હવા, અને કુદરતી વાતાવરણ છે, જીવન ખર્ચ ઓછો છે, લોકો વચ્ચે પ્રેમ અને સહકાર એકતા હોય છે. તાજો અને પૌષ્ટિક ખોરાક આપણને મળે છે, માનસિક શાંતિ વધુ હોય છે. ને ગામડાના અમુક એવા પડકારો અસે જેમ કે રોજગારી ઓ છે તકો, ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો અભાવ પરિવહન અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ કેટલીક જગ્યાએ મર્યાદિત જ હોય છે. અને શહેરના જીવનના તમને તો ખબર જ છે ફાયદા કેટલા બધા છે તો એમાં સારું શીક્ષ ક્ષણ અને આરોગ્યની સુવિધાઓ રોજગાર અને વ્યવસાયની વધુ તક કો જોવા મળે છે, આધુનિક ટેકનોલોજી અને પરિવહન ની સુવિધાઓ એ લોકોને મળે છે મનોરંજન માટે અનેક વિકલ્પો છે એ લોકો માટે ને શહેરના જીવનના પડકારો એમાં આપડે જોવા જઈએ તો પ્રદુષણ અને ટ્રાફિક જીવનનો ખર્ચ જે છે, એ વધારો છે, તણાવ અને વ્યસ્ત જીવનશૈલી હોતી હોય છે એ લોકોને અને સમા નો અભાવ અને સામાજિક સંબંધો મા માટે એમ ખૂબ બજ એ લોકો ઘટાડો કરતા હોય છે, એમ આપણે જોવા જઈએ તો જે ગામ અને શહેર બંનેનું પોતપોતાનું અલગ મહત્વ છે. ગામ કુદરત શાંતિ અને સરળ જીવન માટે જાણતું છે, જ્યારે શહેર એ વિકાસ શિક્ષણ અને રોજગાર માટે ઉત્તમ છે. આજના સમયમાં ગામોમાં પણ આધુનિક સુવિધાઓ પહોંચતી હોવાથી ગામ અને શહેર વચ્ચે નો જે તપાવ એ ધીમે ધીમે ઘટી રહ્યો છે. શ્રેષ્ઠ જીવન તે છે કે જેમાં ગામની શાંતિ અને શહેરની સુવિધાઓ સંતુલન સમમાન્વય હોય છે તો એ બધું એમ આપડે જોવા જઈએ તો સમાન થઈ જાય તો પછી વધુ સારું પડે અને મિત્રો તમે પણ તમારો કેમ ઈ સમય મારા માટે ફાળવ્યો અને તમે જે કઈ પણ મને થોડી ઘણી મને માહિતી આપી એ બદલ તમારો હું ખુબ ખુબ આભાર માનું છું થેન્કયુ
હમ્મ